હેલો.
હલો.
નેટ સ્લો છે તારું?
હલો.
અ નેટ સ્લો છે ને તારુ?
નહી તારો તારો જોવા જ જેમ સાચી વાત તો તારા માંથી જ નથી આવતું. સો ટકા મારમાં મેં એના પેલા બી કોલ કર્યા મતલબ બધામાં ક્લિયર આવ્યો છે તારો અવાજ બોડીમાં આવે છે ખાલી- -
મેં કાલે મારા ભાઈ જોડે વાત કરી હતી કોલમાં એને તો કઈ પ્રોબ્લેમ ના આવી.
શું
અરે મેં કાલે જ મારા ભાઈ જોડે વાત કરી હતી આ કોલમાં. એને તો કઈ પ્રોબ્લેમ ના આઈ ગયો.
ઓકે ઓકે મેબી આઈ ડોન્ટ નો હવે- -
કઈક ભી એક્સેપ્ટ થઈ જાય છે ને.
હલો આઈ થિંક મારામાં તારી વોઈસ નોડ આવેલી હતી.
મારી?
હા. શ્યોર ન બોલે મે બી લાઈક કઈ થિયેટર રિલેટેડ વાત કરતા હોતા મેરી આઇ ડોન્ટ નો
નઈ થયેટ એની તો કોઈ ના જોડે વાત.
હા બીજ ચો તારા જો જવા જ લાગે મને ચોરી હ- -
નહી નહી.
મેં મારા ભાઈ સાથે એક જ કોલ કર્યો એ બી કાલે.
ઓકે ઓકે એ હું એક્સેપ થઈ ગ- -
ખબર નઈ હવે હજી કાલે જ કર્યો છે તો જોયું નહી મેં. એણે કર્યો હતો.
તો ામારો બ હલો- -
હા બોલ.
હા હા તો શું કે આજનો દિવસ કેવો હતો
સારો સારો લાઈબ્રેરી આવી આજે આજે મેં એક આ ખો લેક્ચર કમ્પ્લીટ કર્યો બે કલાકનો
ઓકે કેટલા કલાકમાં કેટલા ટાઈમના આવે લેક્ચર
બે બે કલાક ના જ આવ બે કલાક પંદર મિનિટ વીસ મિનિટ ઉપર થોડું મિનીટ આગે પાછી હોય પણ બે કલાક થી વધારે જ હોય
ઓકે ઓકે
હું બે દિવસ લાઈબ્રેરી નોતી આવી હા હા ચાલુ છે
હા યાર મારા ફોન માં યાર ટચ કર ગમે ત
શું થાય છે
આ ટચ લાગીયા કરે મારા મોબાઈલમાં મોબાઈલ કોઈ વાર છે ને હેંગ જેવો મારી જાય છે એકદમ જ ડાયરેક્ટ આખૂ વાઇબ્રેટ જેવો થાય છે ખબર લેવા જ પડશે પણ હવે જરાક વાપરી લેવા હમણાં બજેટ નથી
આપડે તો કાલ લેવાની વાત કરતા તા બપોરે
શું હ હ હ
કોઈનું બી બજેટ નહીં
એક તો ની વાર લાગશે
મન તો લાગ્યું તે પાંચ છ હજાર નું તો કામ કરી દીધું હશે
શું
અરે મને લાગ્યું તે પાંચ છ હજાર નું તો ટ્રાન્સક્રિપ્શન કરી દીધું હત
કોણે
તે
નારે નથી બે હજ બે હજાર છે પેલી હે તો આમ તેના વન પોઈન્ટ ફોર ઇન્ટુ કરે એટલે ઓલમોસ્ટ લાઈક બે હાજાર ઉપર થશે મતલબ
હમ હમ
ને હલો કેવું છે ખબર હમણાં આમ જે આમ પેલું બીજું કયું છે વેલીડેશન વાળું છે ને એ વધારે સારું છે ટ્રાન્સક્રિપ્શન કરતા
અરે પણ એમાં તો વેલીડેશનમાં તો એવું છે ને તમે ટ્રાન્સક્રિપ્શન બઉ બધા કરો પછી મલે
શું
તમે ટ્રાન્સ્ક્રિપ્શન બઉ બધા કરો ને પછી વેલીડેશન મલે એવું કઈક
હા હા એ તો કીધું છે પણ એમેં મારે તો ઘણા છે એટલે વાંધો નહી આવી જશે મનમાં હોપફુલી
હમ હમ
એ સારું છે એમ કીધું પેલા લોકો એ પેલા લાઈક લિટરલી એક દિવસ માં હજાર ઉપર આરામથી કરી લખે
હજુ તારું પેલી જોબનું શું થયું તું પેલી કરતો હતો ઓલા બિલિંગ મશીન વાળું
તેવું ના તે એટલે નથી કરતો મતલબ બહુ એટલે આટલું લાઈક મહેનત કરી પણ પછી એટલે મે કવેન્સ અને બે પેલા થેલા હતા તે એ લોકો નું ડેમો બી કરાયુ ને પછી મેં પાછા રિવ્યુ માટે ફોન કરેલા પણ એ લોકો એ બી ન કીધું એમ ની ફાવ એમ મેં એટલા લીટરલી મે સોલ્વ શું ની ફાવે મે તમને એક્સપ્લેન કરો એમ કીધું મેં પણ એમ નહી એ જમ નહીં એવી જ બોલ મતલમ કઈ રીઝન જ
તો એટલે તે છોડી દીધી કે કમ એ લોકો એ જ બંધ કરી દીધ
કીધું નહી મેં છોડી દીધું એવું પણ એમ હવે એટલે કઈ કોલ નથી કરતો એમ મે સનાી કઈ મેસેજ નથી આવેલો પછી.
સર ને બી ખાો પડી ગયો કોઈ લસે નહી હવે
હ લખ લેતું આ આલમ બહુ કંટાળી જઉ બઉુ ઘણા કોલ કરી વાર મે જ ની ભ પછી. લાઈક પાછું પીમેન એટલે થોડુંણ એમ કર થોડુંણ બી જરામ થ કે હા. ચા લિટલ કેટલા સમય ગ્યુ પણ બી રૂપયો ન લો કંટાળો આવી ગયો ને બહુ ટોફ છે, હે
અરે સેન્સ તો બહુ તો આવશે
અચચા વાજે બહ જ સ્ટોક છે. ના હમણાં તો પછી પેલું ખબર હે એ આઇ છે ઈમરજન્ટ એમાં તો તરત જ મતલબ તે બિલ હે લાઈટ બીલીગ સોફ્ટ ને હેજે બનાઈ શકીએ ઈજલી એટલે
હા એ જ તો એટલે તો તમારું સોફ્ટવેર એટલું બધું કઈ નઈ તમારા સાથે નવા આઈડિયા દે કઈ.
હા થઈ છે એટલે એક જણા વોટ્સઅપ માં મૂકેલ્યો હતો, મને સારું લાગ્યું ચાલ ટ્રાય કરજો વારને એટલે એક્સપિરિયન્સ તો થઇ ગયો થોડાક એમાં ભી એટલે સારું છે.
અચ્છા
હમ પછી બીજું કઈ મે એવ ટાઈમ કેટલો હા પાંચ મિટ જો મેં તને એક સવાલ પૂછ્યો
હા પૂછ
હાલો.
અરે હા તૂજ
હલો
અરે પૂછ ને
હા નઈ એટલે સવાલ નઈ એટલે તું જે મને સવાલ પૂછેલો ને મેછી પેલા પેલા જવાબ આવો પછી ત્રણ સાલથી કાલે સવાલ પૂછી લેતો ખબર કે કોઈ બે કો ચેન્જ કરી શકે છે.
હા હા હા
તો લાઈક એમ લાઈક સવાલ બહુ એટલે કોમ્પ્લિક ચા આપડે જો વિસ કરીએ ને ધારો કે મેં કેમ કે ચાલ અમારે એક વસ્તુ ચેન્જ કરું છે કે વોલ્ટ હેંગર મટાઈ દેવું છે એમ કોઈ ભી ભૂખો નહિ રહેવા જોએ રીતે બાવ તો એના કોન્સિકવન્સીસ બહુ ઘણા છે, મતલબ કોઈ બી મેં વર્લ્ડ રિલેટેડ જે લાઈક અનલાજ મે વિસ કરુને તે બહ જ કોન્સસ છે, કોઈ પણ મે વિસ કરુ ને તેના આમ ઇ સાઈડી ઇફેક્ટીગ તે શકે મતલબ એના નુકસાન છે જ એમ તો લાઈક ફોર એક્ઝામ્પલ હંગર છે વર્લ્ડ હંગર તેને આપણે એન્ડ કરીએ તો પોપ્યુલેશન લિટરલી બે થી ત્રણ વર્ષ મા એટલી બૂમ થઈ જશે ને એક બહુ જ ઘણી થઈ જશેને લક કોઈ બી પેલું બ એમ મે મેઈન વસ્તુ સર્વાઈવલ લાઈક ફૂડ છે. એટલે એવું નઈ કેમ કે એના લીધે પોપ્યુલેશન કંટ્રોલ છે. સમજી ગયે ને એમ લ પોપ્યુલેશન બહુ વધી જાય એ રિસોર્ તે ઓછા થઈ જાય એટલે બહુ જ કોમ્પિટશન વધી જાય ને એ રીતે એક અલગ જ એમ આખવું
હા મતલબ સમજી ગઈ મેન આપડી જરૂરિયાત જ એ છે અને એ જ આપી દઈએ તો પ એ લોકો કામ જ ના કરે
હા તેજ તો એટલે તે પાછું કોરપરમિન્ટન એટલે પછી ફ્યુચર બહુ જ ડિફિકલ્ટ મતલબ કોઈ બી રીતે મે આવુ એનુવલ મેન્ટનેી લઈને કરું કે બધું એનું પોલ્યુશન છે. જેટલું બી હજીલગી છે બધું રિવર્સ થઈ જાય તો ઓલમોસ્ટ લાઈક કેટલી બ બધી સિટી છે, અને એટલું બધું છે બધું લીટરલી લાઈક ફોરેસ્ટ એવું ટન થ જશે મતલબ એવીસ મામાંગુ છો. સ્પેસિફિક કરી શકાય સ્ટીલ એના બી નુકસાન થઈ શકે આપડણે એકદમ ડીપમાં જઈએ તો તો પછી મેં લાસમાં વિચાર્યું કે બેસ્ટ વિસ એજ છે કે મે મારા હારો માંગુ મે બી એટલે આખી લાંબી વીસ તરીકે મે કહી શક તો શાંતિ મનની પછી એબિલિટી ટુ લર્ન એનીિથિંગ ક્વિક એવું નહી કે ડાયરેક્ટ એક જ વારમા પણ ફોર એક્ઝામ્પલ કોઈ માણસ ને એક વરષ લાગે કોઈ વસ્તુ શીખવામા તો મે ત્રણ મહિના સહી જમ
હમ્મ હમ્મ.
એ રીતે પછી મેં કોઈ દિવસ બીમાર નહી પડું શું એટલે મેં આખું એક જ કરી દેવા માટે લ એટલે આ રીતે મે ચૂઝ કર પર્સનલી મતલબ મારા માટે જેમ
અચ્છા
કેમ કે બીજામાં તો રિસ્ક બહ વધારે છે.
હા એ
એટલે પછી ઇ ધી એન્ડ મે મારા માટે કઈ સારો થોટફુલ એક વાક્યમા આખું સેટ કરીને પછી માંગી શકુ તું શું તું શું માને હ
મેં કઈ વિચાર્યું નઈ કારણ કે આપણને ખબર છે આવુ અને આવવાની જ નથી બી
હમ
હું બી તારેા જ એવું જ માંગુ
હમ્મ
મા ત્યારે પીસ માંગુ પેલા તો બીજું બધુ સાઈડમા
શું શું માંગુ એ કે
મેન્ટલ પીસ એ એ ખાલી મળી જાય ને બસ બીજું કઈ નઈ જોયતુ
હા મેઇન વસ્તુ એ છે કે તને પેલા એલેક્ઝાન્ડર ને પે બેેજીયસ કે શું નામ છે એનું કઈ નામ છે તેની સ્ટોરી ખબર છે.
કોણ
એલેક્ઝાન્ડર ને એક પેલે એક ફિલોસોફર છે મતલબ એનું નામ ડિફિકલ્ટ છે ખબર નથી મને એક વાર કેવું થાય ખબર આ એલેક્ઝાન્ડર છે ને એલેક્ઝાન્ડર તો ખબર તને
હમ નામ સાંભળ્યું છે એની પાછળની સ્ટોરી નઈ ખબર હોય.
બહુ ઘણા આખા વર્લ્ડના બહુ ઘણા એરિયા પર રૂલ કરતો હતો.
અરે હા હા હા એસેએસ માં આવતું હતુ, આ તો
મે જોય મતલબ તે એક વાર છે ને, ફિલોફરને મળ જ કે બોલ તમે શું જોય એમ કે આખી તું ગમે તે માંગતાને દેશ જોઈએ દ આપડ કરોડો રૂપિયા કર જે જુએખ તો પે જે ફિસફરને તેને કે લક તું ક કે સાઈટમાં ઉભરે કે તુંરી સનલાઈટ બ્લોક કરતા તેમમ ગઈ
હા
એટલે એટલે ફિલોસોફિકલી એટલે બહ ડીપ વસ્તુ છે એટલે હ ત મેં ક રને એક્સપ્લેન કરું પણમ ઇટસ લાઈક પેલા આટલું બધું છે તો બી એને શાંતિ નથી એમ એલેક્ઝેન્ડર ને લાઈક વોટ્સપ વોને ક્લિયર નથી એની સેલ્ફ
આવું કોણે કીધું એરે કીધું કે પેલા
પલાા એ પ જે આ ફિલોસોફર છે ને તેને મતલબ તેને પર કઈ નહી એકદમ પૂર માણસ એમ લિટરલી પણ એ પણ એ ફિલોસોફર છે ને ઓલરેડી ઇટ્સ લાઈક હ ફિગર આઉટ ય
હા હા હા
તો એ કે છે મને તમારી સનલાઈટ બ્લોક કરે છે સાઈડમાં રહેમ એવું કે છે એને ડિનાય કરી રહી છે એમ
ઓકે ઓકે
એકમ ઓરા ફાર્મિંગ મુમેન્ટ છે પછી એટલે એલેક્ઝાન્ડર પછી એમ કે છેમટલેઈ હશે ને તો કેમ મને જો પાછો ચાન્સ મળે ને તમે એ જે ફિલોસોફર છે ને તે જ બનીશ એમ એલેક્સેન્ડ પાછો ન એની લને પે ફિલોસફર પ્રસ્પેક્ટિવ કે ગમે તે લાઈફ એને જ ચૂઝ કરાય એમ ગ એ રીતે મતલબ આવે એક
હા હા હા
એટલે ઇંગ્લશ માં તમે બરાબર તને સમજ પડ પણ યાર ઇંગ્શ માં વાત નકમાં
શો
મારું ઇંગ્લિશ બહુ કમજોર છે
અહં તારુંવેજ બોડીમાં છેને તું જોરમાં બોલ
હેલો
હા
અરે એમ કહું છું મારું ઇંગ્લિશ બઉુ કમજોર છે
હા એટલે કમજોર તો મારું છે પણ હવે અમુક વસ્તુ મતલબ એમ કરવું હોય તો ઈંગ્લિશમાં જ સારું પે એમ
હા ભાઈ કઈ કઈ વાંધો નઈ મારે સમજવ બી નઈિ
એટલે બહ ડાયબ બોલ એટ એકદમ ઓરા ફર્મિંગ મોમેન્ટ છેમે તને એટલે તારા મતલબ વિષય નું નથી એટલે તને ન સમજ પડે બરાબ
મારા વિષય નું તો કઈ જ નથી.
હા એ છે એલમો ટાઈમ થ ગ હો તું મને કલ કર ને મે તો નંબર આપખતાના બધા ઓકે